હેલો! કેમ છો બેન?
હા. એકદમ મજામાં શાંત તિ છે. તમને મારો અવાજ આવે છે?
આવે છે-આવે છે. બધું સારું છે ને તમને, તમારા સાસુ ને, સસરા ને?
હા બધું સારું છે, એકદમ મજામાં છે, બધા એકદમ સ્વસ્થ છે, સરસ રીતે અહ સારી રીતે રહે છે, અને ઘરમાં બી બહુ શાંતિ છે. બોલો શું કેવો તમે?
અરે જવા દે ને મેં શું કેહું તમને, અરે હમણે તું વિચારી નષશકે મારી છોકરીને છેને ટાઈફોડ થયું છે. ને મેં તો શું કેવું હમણે, અહ શેના લીધે થયો કઈ ખબર જ નથી પડતી. ને બીજું એ કે અમારી ઘરે છે ને હમણે પાણી બી પત્તી ગયું છે. પાણી જ નથી આવતું, એક ટાઈમ પાણી આવે છે, ને પાણી જ નથી આવતું, તો મેં તો હમણે બે ત્રણ દિવસ ના કપડા બે એમ જ મૂકી રાખેલા છે. શું કરું? મારી તો કામ વાળી છે ને શું કરે ખબર જયારે પાણી આવતું હોય ને તો આટલું બધું નળ ચાલુ કરીને પાણી ધોયા જ કરે ધોયા જ કરે, ને બધું પાણી હ જતું રહ્યું તો હમણે તો બહુ જ પ્રોબ્લેમ થવાનો છે. હું તો તણ દિવસના કપડા મેં એમ જ મૂકી રાયખા છે. તો મેં હમણે વિ ચારું છું કે કોઈ નદી પાસે હશે ને તો ત્યાં જ્યાઉને જીરીક કેવું કે ભઈ તું કામવાળીને લઈ જાઉ, ને જરા કપડાં ધોયા, ને તો અમે કપડા શું પહેરીશ? ને આવી રીતે મેં વિચાર ક્યરો છે, તો મે હમણાં એને કોલ કરીશ કે કેટલા દિવસ સુધી મેં કપડાં એમને એમ જવા રહેવા દઉં? પાણી જ નથી તો શું કરવાનું? શું કેવો તમારું?
હા, એકદમ સાચી વાત છે. પાણીની તકલીફ તો છે ને બધી જ બાજુ છે. આમાં કેવું કે પેલા છે ને આપણું શહેર છે ને બહુ જ સરસ શહેર હતું. એટલે કોઈ પણ જાતની છે ને તકલીફ નહી હતી, પણ હવે તમે જો કે જે સામાન્ય નાગરિક છે ને એ લોકો માં છે ને જાગૃતતા નથી એ લોકો કેવું કે હા બસ મારી ઘરે પાણી આવે ને હું બેફામ વાપરી શકું છું. એમ. કરીને છે ને પાણી વાપરે હવે તમે કીધું તેમ કે તમારી જે કામવાડી છે એ પણ આવી રીતે નળ ખુલ્લું રાખી અને પાણી બસ જવા જ દે જવા જ દે એજ વસ્તુ બધે જ છે ને બેન બધાની જ ઘરમાં કામ વાળી એવું જ કરે છે કે એ લોકો કેવું કે નળ ખુલ્લો રાખી અને પછી કામ કર્યા જ કરે અને પાણી વેળફ્યા જ કરે એ વસ્તુ ખોટી છે બધા એ છે ને આ વસ્તુ વિશે છે ને જાગૃતતા લાવવી જોઈ અને છે ને આપડે પાણી બચાવવાનું બી છે અને જે પાણી આપણી પાસે છે ને એની સંભાળ બી આપડે કરવાની છે એટલે આપણે બંને બાબત નું ધ્યાન રાખવાનું છે. આમાં કેવું છે કે આપડે છે ને તે આજકાલ આ બઘી ને છોકરાઓને જાગૃતતા આપણે શીખવીએ છે કે, તમારે સ્લોગન લખવાનું, પાણી બચાવવાનું, પછી તમને કેવી રીતે તમે એનું શીખવશો, લોકોને આપડે બધું એ બધું કહીએ છે. નાટકો થાય છે અ નુક્કડ નાટક થાય છે. કે એ લોકો જોય છે કે પાણી કેવી રીતે બચાવવાનું એમ કરીને એ બધી વાત સાચી છે. પણ આમાં કેવું છે ને કે, આપણે ઘરમાં જે નાની નાની વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. તે આપતા નથી હવે આજે મારી ઘરે છે તો કોઈ નળ ગળતો હોય તો હું શું કરું કે કઈ નહી ચાલ ની ગળવા દે ની એક એક ટીપુ તો પડતું છે એમાં શું મોટી વાત છે પણ હું જોઉં તો આખી રાત નળ ગળે તો આખી ડોલ ભરાઈ જાય. એ તો નવામાં કામ લાગે એમણે સમજવું જોઈ આ વસ્તુ બીજું કે
સાચી વાત છે. એકદમ જ સાચી વાત છે. તારી કે તું જોઈ શકે છે કે અમારી ઘરે બી છે ને વચ્ચે એવું જ થયેલું હતું નળ આટલો બધો ઢીલો થઈ ગયલો કે એમાંથી પાણી જ ગળિયા કર્યું પાણી જ ગળિયા કર્યું પછી તો મે શું કર્યું ખબર ત ને ત્યાં એક ડોલજ મૂકી રાખી ને પછી એ પાણી અ વાસણ ધોવામાં લઈ લીધું. બીજું એ તું જોશે ને કે આપણા છોકરા બી છે ને શું કરે ખબર તને આપણે જ કે એ લોકોને બ્રશ કરવા કીધું ને તો બ્રશ કરતા-કરતા છે ને નળ ચાલુ જ મૂકી રાખે તો નળ ચાલુ જ મૂકી રાખે ને. એ લોકોને બ્રશ કાચમાં જોઈને એમ કર્યા કરે આ પેલો દાંત કરેને આ દાંત કરેને પછી નળ તો ચાલુ જ મેં તો પછી અ શું કીધું મેં તો બો મારા છોકરીને વઈઢી કીધું આવી રીતે ના હાથેે આ પાણી કે કેટલુ વેસ્ટ થાય છે. જોશે લોકો લોકોને પાણી નથી મળતું આપણાને પાણી મળે છે એટલે આપણે વેસ્ટ કરવાનું આવું નહી હોય. જયારે પાણી ની હશે ત્યારે શું કરશે બીજું એ તું જોઈશ ને કે આપણે જે ફિલ્ટર યુઝ કરેને એ ફિલ્ટર માંથી ભી જોઈશ ને તું તો ફિલ્ટર માંથી જે પાણી બહાર આવે ને તે એમને એમ જતું હોય એમને એમ પેલું પાણી જેટલું અ આપણું ફિલ્ટરમાં પાણી ભરાય ને તેટલું આપણું પાણી વેસ્ટેજ થાય. તો મેં શું કરું ખબર એમાં ને એક બાદલી લાવીને મૂકી દીધી ને એને અંદર બધું પાણી સ્ટોર કર્યું ને પછી શું કરું સવારે પેલી કામવાલી છે ને કેવું કે ભાઈ અમાં તું કપડા ધોઈ નાખજે તો શું થશે જેટલું મારું ફિલ્ટર માંથી બે જે પાણી છે તેનું બી મેં રિયુઝ કર્યું પાછું યુઝ કર્યું તો મારું એટલું પાણી બયચુ. તુએ આપડે જો હમડે જ઼ હમડેથી જ આપણે જેક પાણી નો બચાવ નહી કરશું તો આવો બી વારો આવે કે તેમ આપ આપણી પાસે પાણી નહી હોય તો એના માટે મેં તો કેવું ને આપણે જેમ બને તેમ એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ ને જ્યાં જરૂરત ન્યા હોય ત્યાં અમથું અમથું પાણી જવા નહી દેવું જોઈએ ને આવી રીતે તોહ આપણેે બધા અ સમજી મળીને આ બધું અ પાણીનું જે છે તે સારી રીતે ઉપયોગ કરીને એનું જે શોર્ટેજ જે છે તે અ ઓછું કરી શકે છે. તો આપણે એને લાંબા ગાળા સુધી પાણી નો કોઈ અભાવ ના પડે. શું કેવું તારું?
એકદમ સાચી વાત છે. આ તમે જે મને ઉપાય કીધા ને તેમાંથી મને યાદ આવ્યું કે અમે પણ અમારી ઘરે છે ને એક બે વસ્તુ કરી છે જેમ કે હવે આપણે રાતના છે ને અત્યારે ગરમી બહુ છે. બરાબર તો આપણે બપોરે અને રાતના છે ને એસી ચાલુ કરીએ હવે એસી માં બી કેવું થાય ને કે આખું પાણી બહારની સાઈડ ફેંકાતું હોય હવે એ પાણી બી છે ને અમે શું કર્યું કે તમારી જેમ જ અમે બાલ્ડી મૂકી દીધી અને એ પાણી તો એટલું સરસ પાણી હોય ને કે જેની વાત નથી. ને એ પાણી બધું ભેગું જયારે થાય. પછી બધા અમારી ઘરે છે ને બહુ મોટું ગાર્ડન છે.. એટલે એ જે બગીચો છે ને એની અંદર અમે બધા એ પાણીનો ઉપયોગ કરી, અને બધા છોડમાં છે ને એ બધા પાણી નાખી દઈએ. એટલે શું થાય કે, જે વેસ્ટ પાણી છે એ આપણે છોડમાં, તે બધામાં નાખવામાં કામ લાગે. બીજું કે અમે છે ને, તે એક અમારા બધા ગાર્ડનમાં બગીચામાં છે ને જે જળ છે, ને તે જળની પર છે ને અમે ચકલીને રેવાનો માળો ને એવું બધું બનાવ્યું છે. એટલે ત્યાં બી અમે છે ને એજ બધું પાણી મૂકીએ. એટલે એ લોકોને શું પાણી પીવાનું બી મળી જાય. અને એ લોકોની તરસ બી છુપાઈ જાય. અને એના પરથી મને યાદ આવ્યું કે અમારું જયારે ઘર બંધાતું હતું ને ત્યારે, મારા હસબન્ડ એક વસ્તુ તો બહ જ સારી કરી એમણે શું કર્યું કે? એમણે છે ને એક અંડર ગ્રાઉન્ડ ટાંકી બનાવી હવે એ ટાંકી છે ને તે ટેરેસ પર જે બધા અ એક પાઈપ જેવા બધા બનાવ્યા એમાં કેવું થાય કે એને છે ને, રેન વોટર હાર્વેસ્ટિંગ કેહેવાય, જલ સંગ્રહ કરવાનું કેહેવાય અ વરસાદનું જલ નું સંગ્રહ એ કેવી રીતે. થાય કે હવે, આજે વરસાદ પડે તો ટેરેસ પર બધું પાણી ભેગું થાય. હવે એ પાણી ખાલી ગટર લાઈનમાં જતું રહી અને વેસ્ટ થઈ જાય, એના જગ્યા પર એ છે ને બધા પાઈપ જેવા બનાવ્યા. અને એ પાણી બધું છે ને ભેગું થઈને પાઈપ ના માર્ગેથી ગટરમાં જવાની જગ્યા પર એ ટાંકીમાં ભેગું થાય અને પછી છે ને મારા હસબન્ડને શું કર્યું એની સાથે એક મોટર જોઈન કરી દીધી અને આ જે પાણી બં બધું છે. એ ખરાબ હોય, કચરા વાળું હોય, ગંદુ હોય પણ એ મોટર જે છે ને, તે એને ફિલ્ટર કરે અને એકદમ ચોખ્ખું કરે, તો એ પાણી છે ને અમે લોકો બધી જગ્યાએ અમારા ઘરમાં વાપરી. કરીએ છે. કે નવા, ધોવા, કપડા ધોવામાં કામવાળીને પોતા ને એવું બધું કરવામાં એ બધું પાણી વાપરીએ છે. અને એનો જે બીજો ભાગ છે. તે અમે શું કર્યું કે, અમે એક ફિલ્ટર બીજું લગાવી દીધું કે હજુ સરસ ચોખ્ખું પાણી એમાંથી આવે. તો અમે એ પાણી છે ને પીવામાં વાપરીએે છે. અને તમને કહું ને એટલું સરસ છે. ખરેખર એટલું ચોખ્ખું પાણી તમને મળે કે તમને ખબર જ નહી પડે કે આ વરસાદનું પાણી તમે વાપરી રહ્યા છો. અને આમાં તો એવું થાય ને કે આ બધું કરવાથી છે ને, જમીનમાં જે પચે છે ને પાણી એ પણ તમને બહુ જ મદદરૂપ થાય છે. તમારા જે બોર ખોદાવેલા હોય ને એ પણ પાણી તમને એટલું સરસ રીતે બધું તમારું ભેગું થાય ને કે, ન પૂછો વાત. અને આજકાલ તો છે ને એટલી સરસ રીતે આ સગવડ કરી છે ને, એટલે આપડે પણ છે ને, બધા જ ઘરે ઘરે આ જાગૃતતા લાવી. તો એ લોકોને કહેવાનું કે, તમે બી આવી અંડરગ્રાઉન્ડ ટાંકી કરાવીને, વરસાદનું બધું પાણી ભેગું કરો. અને તમે બી છે ને, એ પાણી તમે વાપરી શકો છો, કારણ કે એ બધું પાણી છે ને જમીનમાં પચતું નથી. કારણ કે બધા રસ્તા કોક્રીટ ના બની ગયા. એટલે જમીન ના અંદર પાણી પચે તો, તમને પાણી વળશે ને શું કેવું છે તમારો? આપડે એટલી સરસ આ આજે તો વાત કરી છે. બાપરે બહુ ફાઈન સરસ રીતે વાત કરી છે.
ચાલો આવ ઓકે.